શું કરે છે.
કઈ નહી જો બેઠી છુ તું શું કરે છે.
હુંય બેઠી છું.
કેમ છે તને
બસ મજામાં છો તું કેમ છે.
મને પણ સારું છે
અચ્છા
હ અરે ત્યાં વરસાદ આવ્યો હતો.
નહી હજીી તો નથી આવ્યો.
તો તો ઓવર ગરમી હશે.
બોઉ જ વધારે
ઓકે અહિયા વરસાદ થયો છે એટલે મને એમ કે ત્યા પણ થયો હશે.
નહી ક્યાં જ થયો છે આયા નથી થયો હજુ
ઓકે કઈ નિ જો શાંતી દીતુ કે
નહી નહી હું બસ ફરવા જવાનું કક પ્લાન કરું છું ફ્રેન્ડ ન ફોન ક્યાક જશું.
કઈ બાજ ઉજાવાની એ
એ તો અમે નક્કી નથી કર્યું હજી પણ કરશું અમા
ઓકે હ તારા ને તારો કોલ મને વેઇટિંગમાં આવી રહ્યો છે તારાને તારા નંબરથી
ફૂલ મલા ગ છે બલ
ઓકે સારું બાકી રસોઈ બનાવવાની હશે ને હજુ
રસોઈમાં તો આજે રાતે પીઝા મગાવ વા છે પણ કોઈ પપ્પાને તો રોટલી બનાવીવી છે કે પપ્પાને અંકલ
કેમ એ લોકો કો પિઝા નથી ખાતા
જંક ફૂડ ઘરમાં કોઈ વધારે નથી ખાતું એમ ખાલી બેનને હું બહ ઓછું ખાવું હોય નથી ખાતી
કેવું હે એમના માટે રસીપ પછી બનાવીએ
હા
ક્યારેક તો ચાલે ને એમને કઈ?
ના ચાલે.
ઓકે.
હમ્મ.
સારું. બાકી કઈ બાજુ ફરવા જવાનો વિચાર છે એ તો કે?
મારે તો છેને જો મારે ફરવા જવાનું હે ને એટલે પાંચ વાગ્યા સુધીનો ટાઈમ છે તો સવારે જાય ને તો પાંચ વાગ્યા સુધી પાછું આવી જવાનું એમ તો મારે એક હમણાં પિક્ચર નીકળ્યું હોય ને નવું કઈક બોલીવુડ નું લવ સ્ટોરીનું હે મારે એઈ જોવા જવાનું પેલા જાવું હે મારે પેલા પછી ક્યા ફરવા જવાનું વિચારશું કા તો બોલી માટે કદી ગેમ રમવા માટે કેવી રીતે
ઓકે બટ એટલી વારમાં તો તું ક્યાં જઈશ યાર?
ક્યાં?
એટલી વારમાં તું પાંચ વાગ્યા સુધી ક્યાં જઈ આવીશ એમ
ઘણી જગ્યાએ ફરાઈ જાય, એક જ સિટીમાં રહેેવાનું છે.
ઓકે ત્યાં ત્યાં નજીક જવું પડશે એમ કે વધુ દૂર નહી જઈ શકીએ તું એમ
અરે કોલેજ એ કામ છે ને તો સવારે વેલું હોય જવાના અહીથી અને પછી સાંજે પાંચ છ વાગ્યાની આસપાસ આવશુ એમ.
ઓકે.
બાર કલાક તો મળી જાય ફરવા.
રાત ના જવું એે
દિવસ ના સવારના પાંચ વાગે જઈએ પાંચ છ વાગે અને સાંજના પાંચ છ વાગ્યા સુધી આવી જવાનું એમ.
એ વાત તો તારી સાચી. તડકો કેવો હશે. આમાં તું ક્યાં ફરવા જઈશું?
એટલે તો પિક્ચર ન કીધું પિક્ચરમાં બોલિંગમાં એમાં તો અંદર જ હોય.
આપણા આખો દિવસ થોડી તં રહેવાની ગઈ તું
પિક્ચરમાં બે ત્રણ કલાક નીકળી જાય પેલા કોલેજે કામ પતાવશું અમે કોલેજ જને કામ પતી જાય એમાં જેટલી વાર લાગે એટલી વધી વધીને એકાદ બે કલાક ગણી લેવાની પછી બહાર નીકળીને ક્યાંક નાસ્તો કરવા વહી જવાનું કેફમાં કે કે ગમે પછી ત્યાંથી ને પછી મવીમાં આવીઈ જવાનું દસ વાગે તો ચાલુ થઈ જાય મવી. તો દસ વાગ્યા પછી મુું એમાં વહી જવાનું. એક બે વાગ્યા સુધી મવી બતી જાય પછી જમવા વઈ જવાનું ત્રણ ચાર પાંચ છેલ્લી ત્રણ કલાક એક બે કલાક માટે વઈ જવાનું રમવા ગમ કે પછી પાંચ વાગ્યા સુધી સાડા પાંચ વાગ્યા સુધી.
સરસ પ્લાનિંગ તો બનાવી રાખી છે.
હમ. હમણાં બનાયવી.
બહુ સારું કેવાય.
હમ્મ.
તો એ તારી કઈ વધુ દૂર નહી? જઈ છેકે તું.
પણ વધારે દૂર નથી જ જવાનું એજ સિટી માં ત્યાજ રેવાનું.
હા એજ કહું છું ત્યાં ને ત્યાં છે એમ.
અહીંયા ના અહિયા જ છે બધું તો દૂર શું કામે જાવું ટાઈમ વેસ્ટ કરવું આ ખોટું.
સાચી વાત છે તારી હો. મે એટલું મતલબ ગરમી પણ એટલી છે ને તો ના જવાય બીમાર થઈ છે. અત્યારે કેવું છું? એક તો વરસાદ ગમે ત્યારે આવે તડ કો એટલો છે ને અત્યારે આપને ફરવા પણ નહી જઈએ ને તો એ પછી જો વરસાદ આવી જાય. વરસાદમાં કઈ નઈ નીકડાય.
હમ્મ.
એક જોતા વરસમાં ચાર જ મહિના હોય છે ખ રખડવા માટે આપની પાસે.
ત્રણ.
અરે સિયાડા અને જાન્યુઆરી માં. હા જાન્યુઆરીથી એપ્રિલ સુધી આપને જઈ શકીએ. ચાર મહિના, પછી તડકામા કોઈ નીકળે નહી.
શું કામ નો નીકડે એસી વાળી ગાડી માં નીકડી જવાનું.
આ એસી કઈ માંથા ઉ પર લઈને થોડી જવાની એ તો ગાડીમાં છો ત્યા સુધી ને. તો પછી.
તો ગ્યા જેવી જવાનું કે જે ગરમી નો હોય.
અરે તને ખબર છે અ એકવાર ઉનાળાની અ જે વેકેશન હતું ને
હમ્મ.
ત્યારે દ્વારકા ગયા તા.
હા.
તો તને ખબર હોળી માં તીતા મંદિરે જવાનું છે ને.
હા.
તો બપોરનું ટાઈમ હતું કે કે સાડા બાર એક વાગ્યાનું
હમ્મ.
તો એટલું મતલબ તડકો એટલો ઓવર હતો ને કે આખી સ્કીન લાલ લાલ એવી થઈ ગઈ તી જાને આપડે બ ડી ના ગ્યા હોય એવી રીતના એ સ્કીન પ્રો પર વ્યવસ્થિત થતા છે ને ત્રણ થી ચાર મહિના વહી ગયા વિચાર કર કેવો તડકો હશે.
એવા તડકામા તો ન જવાઈને. બાકી એસી વાળી હોય ને ગાડી તો એમ લઈને પછી એવી રીતે વહી જ રખડવું હોય, ફરવું હોય ને તો ગેમ ઝોનમાં કે, મોલમાં કે, શોપિંગમાં કે, મુવી જોવા માટે એવી રીતે વહી જવાય ઉનાળામાં આમ ફરાય.
એ વાત તો તારી સાચી પણ જો ઉનાળામાં ખાલી રજા હોય ને દિવાળીની રજા તો પંદરે દિવસ પંદર કે વીસ દિવસ જ હોય તો ત્યારે પણ જો ગાડીઓમાં એટલું ટ્રોફિક હોય ફૂલ થઈ ગયેલી હોય ગાડી ટાઈમ મતલબ સીટ આપને બુક કરવા પણ જાય ને તો મળે નઈ વધુ દૂર કઈ જવું હોય તો
હા.
ઘરની ગાડી હોય ને તો જ મે આવે બાકી થયું.
અચ્છા.
એટલે પછી જઉું તો ઉ ઉનાની રજા કેટલી હોય બે મહિના જેટલી હોય તો ઉનાળામાં બધા જવાનો વિચાર કરેને ઉનાળામાં સૌ ગરમીની હિસાબે થાકી જવા બીમાર થઈ જાય
બરોબર છે
હા
ચ રાખે
ચાલ તો રાખે ચાલ ચલાવવું જ પડશેને હ
હમ બરાબર
રૂલ તો બલાય ન
હા વિ છે મારે તો જો શાંતિ જાઉું તો છે ને રાતે એક લાઈટ ને એ લ એ વા એમાં મલ્ટીપલ લાઈટ ચાલુ થાય ગમે ત્યારે ગમે આપડે કરવી હોયને રિમોટથી તો
ઓ
તોર નથી વાગતું સ્પીકર હે ના નકડું હોય એ લગાડી દીધું હોય ઘર આખું પેક કરી દીધું હોય અને ઈ લાઈટમાં હેને બ્લુ કલર ની લાઈટ લગાવ અને ઈ ઓમ થયેટર નાનકડું સ્પીકરમાંને ગીત ઓગાડતી હોય અને લાઈટ બંધ કરી દીધી હોયને એટલે ક્લબ જેવી વાઈબ આવે
બહુ સરસ કેવાય
હા પછી આપડે હેને ગીત ચાલવ એટલે ડાન્સ કરનું કામ કરતા કરતા
હા કામ ફટાફટ થઈ જાય ડાન્સ કરતા કરતા ખબર ના પડે ક્યારે કંપતિ ગ્યુરોય
પછી સોડા વડા લઈ આવવું
હલો
બોલ ને અવાજ નથી આવતો અવાજ નથી
અરે નેટવર્ક નેટવર્ક પ્રોબ્લેમ થયો તો તાર વોઇસ ક્લેયર આવ્યો જ નહી
અચ્છા અરે હું એમ કઉ છું કે હું આવી રીતે કરતી હોય એમ હું મારી મારી પોતાની કવન કંપની એન્જોય કરતી હોય એમ કોની જરૂરત નથી એમ
બહુ સારું કેવાય ને એ તો
હા
હું શું કરતી બઉુ ખબર હું મારા સિસ્ટરને કે મમ્મી ને એવી રીતના કોલ કરીને બધું કામ પતાવી નાખું વાત કરતા કરતા ક્યારે કામ થઈ જાયને ખબર ના પડે
હા તો થાય હ મને તોમે ન ડાન્સ કરવું હો તારે તુંછું એમ કામ કરતી
હા કેમ તો આઈડિયા સરસ છે ડાન્સ કરતા કરતા પણ કામ થાય એન્ડ કોલ ઉપર વાત કરતા કરતા પણ ફટાફટ કામ થઈ જાય હમ સારું હું એ ક્યારેક ટ્રાય કરીશ એવી રીતના હોમ થિયેટર ચાલુ કરી પછી ડાન્સ કરતા કરતા કામ બતાવી નાખીશ અ કેવું થાય ખબર હમ પાપા છે ભાઈ છે ત્યાં તો કેમ ઘરમાં કોઈ તું નને સિસ્ટર નને બધા હોય એટલે વાંધો નથી આવતો અહીયા પાપા અને ભાઈ ને એવ વાંધતો કચનમાં એવી રીતના ડાન્સ કરતા કરતા કામ
હ બરાબર
હા ભાઈ હોય ને તો વાંધો ન આવે આપને ડાન્સ કરતા હોય ને એ પણ ડાન્સ કરવા આવી જોઈ બટ પાપાની સામે તો ન જ કરાય નહી અર વારું ચડી જશે
હું ને મારી નાની બેન છે ને એ તો રાતે ફેગી મને રોજ જે કયે કે દીદી ચાલુ કરો ટાઈમ થઈ ગયો ડાન્સ કરવાનો લાાઈટ વાઈટું બંધ કરી દે બ્લુ લાાઈટ ચાલુ કરી નાખી પછી મને શીખવાડતી હોય અમુક વાર હું એને શીખવાડતી હોય કરતા હોય બે
બહુ સારું કેવાય.
હમ્મ.
અરે સાંભળ માર રસોઈ બનાવવાની એ હું કરું પછી તને કોલ હને. એ બાય.
હા.